હલો હલો
કેમ છો તમે
બસ સારું હો તમને સારું- બહુ સારું છે મને પણ
તમે તો વાંધો નહી- તમને ખબર છે આજકાલ વાતાવરણમાં પ્રદુષણ બહુ વધી રહ્યું છે. પણ પ્રદુષણ એ કેટલા પ્રકાર નો વધી રહ્યું છે જેમ કે જેમ કે આપડે જમીન નું પ્રદુષણ છે પાણી નું પ્રદુષણ છે. પછી હવાનું પ્રદુષણ છે, ડિજિટલ પ્રદુષણ છે. કચરાઓ તમામ પ્રકારના પ્લાસ્ટિકોનું પ્રદુષણ છે. આવી બધી ઘટનાઓ ઘટી રહી છે તમને આમાં શું લાગે છે શું કરવું જોઈએ આપડે-
પ્લાસ્ટિક નું તો બહુ જ પ્રદુષણ પ્લાસ્ટિકને લીધે એટલું વધી જાય છે કારણ કે લોકો શું કરે- એક એક વખત વસ્તુનો પ્લાસ્ટિકની કોઈ બી વસ્તુ નો યુઝ કરે- પછી એને ફેંકી દે એટલે જો પ્લાસ્ટિક પડ્યું રે તો જમીનમાં ખરાબ થઈ જાય પછી પાછું જો ગાય કુતરા ખાઈ જાય તો એઈ લોકોને પ્રોબ્લેમ થાય. માં પા અત્યાર તો પાણી નું કેટલું લેવલ ઊંચું આવી ગયું છે આ બધું પ્લાસ્ટિક એ બધું જાય છે એટલે ઈ પોલ્યુશન થઇ જાય છે. અને જો બાળી દઈએ તો પાછું હવામાં પ્રદુષણ થઈ જાય એટલે મને તો એવું લાગે છે કે મેઈન પ્રોલ્યુશન નું જે વધે છે ને પ્લાસ્ટિક નો યુઝ કરે એમાં બહુ વધે છે. એની બદલે કેવું કે કપડાંની થેલી કે અથવા રિયુઝેબલ પ્લાસ્ટિક યુઝ કરે ને તો થોડુંક સારું પડે એમ પણ બધા એટલી વાતને સિરિયસલી લેતા નથી એવું લાગે છે. તમને શું લાગે છે?
એકદમ સાચી વાત કીધી તમે દરેક માણસ જાગૃત બને ને તો આપડે પ્રદુષણ માંથી પણ બચાવી શકે જેમ કે જમીનમાં પ્લાસ્ટિક છે. ઈ ના નાખે પ્લાસ્ટિક નું સેગ્રીગેશન એટલે અલગ એના કરવામાં આવે અને અલગ થાય તો એનું રિસાઈ કલ થાય અને રીસાયકલ થી કઈક નવી વસ્તુઓ નું ઉત્પાદન બને. અને એની સાથે સાથે પ્લાસ્ટિક ના જે હાર્મફુલ કેમિકલ છે એને પણ અલગ સેપરેટ કરવામાં આવે જેનાથી ભવિષ્યથી બીજી કોઈ વાતાવરણમાં એની સ્મેલ ના ભળે અને એના કારણે વાયુ પ્રદુષણ ના થાય. પછી સાયક અહ રીસાયકલ થયા પછી પ્લાસ્ટિકને તો આપડણે ફરીથી રીયુઝ કરી શકીએ છીએ. પણ જે આપડે ગંગા નદી યમુના નદીમાં જે ફેક્ટરીઓના પાણી ગંદા ઠલવવામાં આવે છે ને આપ પણી નદીઓની પવિત્રતા છે અથવા તો જે એની ક અહ સફાઈ છે ઈ એની ઉપર સવાલ ઉભા કરવામાં આવે છે. તો એની માટે મને એમ લાગે સરકારે મોટા સ્ટેપ્સ લેવા જોએ. જેના કારણે નદીઓની ચોખખાઈ બની રહે અને નદીઓ શુદ્ધ બને અને જો નદી શુદ્ધ બનશ તો સ્કીન ની ને એના રોગ નહીં થાય. માણસોને પીવા ચોખ્ખું પાણી મળશે. અને ઈ ચોખ્ખું પાણી પીસે તો એના કારણે શું થશે કે કોઈ પણ પ્રકારના રોગ નહી થાય અને ફરીથી માણસો પ્રકૃતિ તરફ વળશે. મારો તો આો વિચાર છે શું કેવા માંગો છો આમાં?
સાચી વાત છે તમારી. કારણ કે ખાલી પ્લાસ્ટિક નું એ પ્લાસ્ટિકને લીધે પોલ્યુશન પ્રદુષણમાં તો વધારો થયા જ છે પણ આને લીધે પાણી ની કેટલી શોર્ટેજ થઈ છે. પાણી દૂષિત થઈ જાય પાણી યુઝ કરવા લાયક નો રે એટલે પાણી ની સમસ સ ભી ઊભી થાય. અને બીજું એમાં એડ કરે કે આપડે વાહનો વિશે કરીએ કે આજકાલ બધાને ઘરમાં બાઈક ને ગાડી ને બધું તો હોય જ છે, બરોબર છે. તો સાયકલ થી પેલા જતા હતા કે અથવા નાની નાની થોડુંક નજીક હોય એ તો પેલા કેવું કે લોકો વેહકલ લ ની બદલે ચાલતા બી છે સાતા. પણ હવે તો બધા ને એવી થઈ ગયું છે કે ના નજીક હોય કે દૂર વાહનો જ ઉપયોગ કરવાનું એટલે એમાંય બી હવાનું પ્રદુષણ એટલું વધતું જાય છે. અને એ બધું જે હાનિકારક ધુમાડા ને એ બધું ઉડે એ શ્વાસ ની તકલીફ ઉધરસ થઈ જાય પછી ફેફસાની તકલીફ. અને મેઈન તો શું નાના છોકરા ઓને અને વૃદ્ધોને કેટલું બધું અસર કરે એમ. અરે પાછું આ વાહનો એટલા ફરે એટલે આખો દિવસ તમે જુવો ને કે મોટા શહેરોમાં તો એટલું હવા મતલબ આમ ધ્વનિ પ્રદુષણ થઈ જાય ને કે કારણ વગરના હોર્ન વગાડે એટલે પ્રદુષણ તો થાય પાછું ધ્વનિ પ્રદુષણ બી વાહનોને લીધે થાય છે એમ. મને એવું લાગે છે કે થોડુંક આપણે બી સાયકલ નું યુઝ કરી શકીએ. અમુક નજીકની જગ્યા હોય તો ચાલતા જઈ શકે એવું બી કરવું જોઈએ એમ થોડુંક થોડુંક. તો પ્રદુષણ ઘટાડવામાં બી મદદ થાય પ્લાસ્ટિક નું બી ધ્યાન રાખવું જો હવે અને વાહનોમાં ભી ધ્યાન રાખવું. જો એમ તમને શું લાગે છે
તમારી એકદમ સાચા તમને ખબર છે આપડે બે હાજાર ઓગણીસ માં આપણે કોરોના પેનિક માંથી પસાર થયા
હા.
કો કોરોના કાળ આવ્યો એ તો ખ્યાલ છે ને તમને કોરો કોરોના કાળ જરા આવો. ત્યારે વાહન વ્યવહાર એકદમ ઠપ થઈ ગયો હતો. તો એ સમયે પંજાબમાં. પંજાબમાં કેહેવાય છે કે પંજાબ માંથી હિમાલય ના પર્વતો દેખાવા મળ્યાતા. કારણ કે હવા એકદમ શુદ્ધ બની ગઈ હતી વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો એટલે હવા શુદ્ધ બની ગઈ. અને હવા શુદ્ધ બની ગઈ એટલે હિમાલય ના પહાડોના દર્શન ન્યાસી થતા હતા. એટલું બધી ચોખા આવી ગી હતી એટ મને એવું લાગે છે થોડોક. હવા પ્રદુષણ ને જેટલું ઓછું કરવામાં આવે એટલું આપડ. શ્વાસમાં છે ઝેર ઓછું છે અને જો આપડે શ્વાસ માં ઝેર ઓછું જશે ને. તો આપણેે છે ને બધી જ બાબતે આપણે સંપૂર્ણ થઈ શકીએ એમાં. એટલે આપણને રોગ માંથી મુક્તિ મળે શ્વાસ ના કોઈ પ્રકારના રોગ થાય નહી. તમારું શું કેવામાં.
સાચી વાત છે કારણ કે હવે કેવું થઈ ગયું છે એક તો વાહન જીવનમાં આપણે એકદમ જરૂરી વસ્તુ. થઈ ગયા છે અને પાછું કેવું કે ઘરમાં ચાર જણા રહેતા હોય તો ચારે પાસે અલગ અલગ વાહણ હોય. પછી જો સ્કૂલે જવું હોય ઓફિસ જવું હોય કે કઈ પણ શોપિંગ કરવા કે ક્યાંય પણ જવું હોય એમ. વાહન વગર ચાલતું નથી એટલે પોલ્યુશન તો વધવાનું જ. અને હવે કેવું થઈ ગયું છે કે. બધા વાહનો એક સાથે ચાલે બધા એટલે હવાનું પ્રદુષણ થાય ધુમાડો એટલો બધો થાય. તમે કહો છો કે જો કોરોના ટાઈમમાં બધું ચોખ્ખું થઈ ગયું હતું પણ એ વસ્તુ સમજવી જો હોય. કે જ્યાં એક સ્કૂટર લઈને બે જણા કેમ જઈ શકે એક ગાડીમાં જઈ શકે તો એ રીતે યુઝ. કરવું જોઈએ તો આપડે બી થોડુંક. પ્રદૂષણ ઓછું કરવામાં આપડણે કરી શકીએ હવે તો ઇલેક્ટ્રિક સ્કૂટરનુંું કેટલું બધું વધી ગયું છે. પણ હજી એની માટે એટલી બધી જાગૃતતા નથી આવતી લોકોમાં. કે ના આપણેે સારી સારી તરફ વળવું છું એમ. અને આટલું બધું વેહકલ્સ નું એટલે ટ્રાફિક જામ લાંબા સમય સુધી શું. ત્યાં ટ્રાફિક ઉપર હોય સિગ્નલ ઉપર ઊભા લોકો હોય તો સ્કૂટર ચાલુ રાખે. એટલે એમાં બધું પેટ્રોલ નહ. બધું લાંબા સમય સુધી ચાલે એટલે એનો ધુમાડો એટલો બધો બહાર આવતા થાય. તો મને એવું લાગે છે કે આવું નાનું નાનું આપડે. થોડુંક થોડુંક નાના નાના ચેન્જીસ કરીએ કે સિગ્નલ પર ઉભા રએ તો આપડણે. સ્કૂટર એટલીસ્ટ બંધ કરીએ જો બે બે જણાને ફાવતું હોય તો બધાએ પોતાનું. પર્સનલ સ્કૂટર લઈ જઈ ને એવું દેખાડું ને એવું બધું જરૂરી નથી હોતું. તો એ બધું કરીને આપડણે બચાવી શકીએ એમ થોડુંક આ એ ઈંધણનેવું બી બચાવી શકી અનેને પોલ્યુશનમાં બી થોડુંક ઓછું કરી શકે એમ આપડું થોડુંક આમ આપડો હિસ્સો આપી શકીએ એવી રીતના મને એવું લાગે છે તમે શું કહો છો.
એકદમ સાચી વાત છે, ઇલેક્ટ્રોનિક બાઇક્સનુંું ચલાણ વધ્યું છે પણ હજી ચાર્જિંગ પોઈન્ટ વધી જાય. બધી જગ્યાએ જેમ કેમ પેટ્રોલ પંપ છે એવી રીતના ચાર્જિંગ પોઈન્ટ મળી જાય. તો ઇલેક્ટ્રોનિક કાર છે બાઈક છે તે બધું ઈઝીલી આપડે કેહેવાય ને કે ભારત માં દોડતું થઈ જશે અને એના કારણે પેટ્રોલ ની બચત પણ થશે. અને આપડે કેહેવાય ને કે પ્રદુષણ માંથી મુક્તિ મળી શકે છે મારે તો એવું લાગે છે કે કદાચ. થશે એવું જલ્દી થી બહુ હર્તે. કારણ કે સરકાર એની ઉપર અગ્રેસર પ્રયાસો કરી રહી છે એટલે ખુબ જ જલ્દી એના. રિઝલ્ટ એ મળશે. અને બીજું તો જમીનનું જમીન પ્રદુષણ એટલું આપડ થાય રહ્યું છે. લગભગ આપણા ભારત ના લોકો એટલી બધી ગંદકી કરી રહ્યા છે જેની કોઈ સીમા જ નથી તમે જોજો વિદેશમાં છેને તો વિદેશના વત વખાણ કરશે કે વિદેશ માં તો એટલી ચોખાઇ આવું વિદેશમાં હોય તો ત્યાં તમે જાઓ છો તો ત્યાં જઈને તમે તો બધી નિયમ ને પ્રોટોકોલ નો પાલન કરો છો. તો તમે અહિયાં કેમ નથી કરી શકતા મને એમ થાય છે ક્યારે કે ભારતના લોકોને વિદેશનું ચલણ ગમે છે. વિદેશ ની જેમ ભારતમાં રેવું નથી ગમતું કે જો ભારત ની એવી રીતના એ લોકો સરળતાથી રાખવા માંડે તો ભારતમાં તે કેટલું પ્રદુષણ મુક્ત તો થઈ શકે છે. અને કેટલી વખત એવું બની શકે છે કે એવું કેટલું સારું બની શકે છે આપડું ભારત વિદેશ કરતાંય તો માણસ ની જાગૃતિ ખાલી બીજા દેશમાં જઈને કરે છે બીજા દેશ ના ગુણગાન ગાવા છે. પોતાના દેશને સ્વચ્છ કરવું પોતાના દેશ માટે સારું કરવું એવું તો એને વિચાર જ નતો આવતો. મેં એક અમારી બાજુમાં એક ને આ પડોશી છે એની વાત સાંભળી હતી ઈ ગયા હતા ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા ગયા હતા તો ઓસ્ટ્રેલિયા ની મહિમા ગાતા હતા. કે ઓસ્ટ્રેલિયામાં કૂતરું અ કૂતરું પોટી કરે ને તો એનો જે તે માલિક હોય ને એ ટીશ્યુ પેપર થી લઈને ખુદ ડસ્ટબિનમાં નાખી દે પણ એના જ ઘરની સામે પેલા આપડા રખડતા કૂતરાઓ ફરતા હોય ઈ પોટી ક્યાંક ત્યાં કરે તો ના તો ઈ સાફ કરે ના તો એનું કઈ ઓલી ચોકસાઈ થી ધ્યાન આપે. તો વિચાર કરો કે એને વિદેશ નું ચલાણ ગમે છે કે આમ કરવું જોઈએ તો એને ખુદમાં કેમ અમલમાં અમલમાં નહી લાવતા હોય. પછી રહી વાત આપણા નગરપાલિકાની તો વર્સ્ટ થિંગ ઓફ નગર પાલિકા એ મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલું ખરાબ કોઈ નહી કોઈ દિવસ કોઈ વસ્તુ માં ચોકસાઈ એની છે જ નહી. અમે તો નાના ગામ થી બિલોંગ કરીએ તો અમે નાના ગામમાં તો કશું જ નહી એમ. કોઈ પ્રકાર નું ધ્યાન જ આપવામાં નથી આવતું માણસને જીવું હોય તો જીવે મરવું હોય તો મરે. એને કઈ લેવા દેવા નહી આવી આવી હાલત છે જો તંત્ર અને માણસોનું મગજ બધું ભેગું થાય ને તો આપણે ભારત ને પ્રદુષણ મુક્ત બહુ જ જલ્દી કરી શકીએ છીએ મને તો એવું લાગે છે તમારે કઈંક કેવું છે આમાં.
બહુ સાચી વાત છે કારણ કે જો જમીનનું પ્રદુષણ જ એટલું બધું ફેલતું રહે હવે આપડે બધું અનાજ, શાકભાજી, ફળ બધું આવવાનું તો જમીન માંથી જ છે. હ જો જમીન જ એટલી પ્રદુષિત હશે તો આપણે જે ખાઈએ છે એમાં ઈ તો અ સીધી રીતે નહી પણ આડકતરી રીતે તો પ્રદુષણ આવવાનું જ છે આપણને શરીર માં. પછી બધા રોગ થશે. જેમ પ્લાસ્ટિક જમીનમાં જાય છે પછી તમે કહો છો આ બધી નાની નાની વસ્તુ કે લોકો ધ્યાન નથી રાખતા ગમે ત્યાં કચરો ફેંકે. ઈ બધું નો અસર તો ઈન્ડાયરેક્ટલી આપણા શરીર ને બી થવાની જ છે ને. પછી, એ બધું અત્યારના રાસાયણિક ખાતરો નાખે. એને લીધે જમીનની બધી ફળદ્રુપતા ઘટી જાય. ઈ બધું જે જે જીવજંતુઓ સારું મતલબ પાક માટે સારા છે ઈ મરી જાય છે અને ખરાબ છે ઈ મરી જાય છે એટલે આપણને કેટલું બધું નુકસાન થાય છે એમ. આ બધું પ્રદૂષણ આપણા શરીર નેય નુકસાન બહારથી એટલું કરે છે ને અંદર થી બી એટલું જ નુકસાન કરે છે. સ્કીિનને ઈ તો બગાડે પણ અંદરના શરીર ના આપડા જે બધા ઓર્ગન્સ છે ને એ ન તે બધું નુકસાન કરે છે એવું મને લાગે છે. તમારે તમે શું વિચારો છો આ માટે.
તમારી એકદમ સાચી વાત છે આ વસ્તુને ટાળવા માટે આમ તો જોકે ઓર્ગેનિક ફૂડ પણ શરૂ થઈ ગયા છે. ઓર્ગેનિક શાકભાજી ઓર્ગેનિક ફળ ઓર્ગેનિક બધું તો ઓર્ગેનિક તરફવળી જાય તો આપડે યુરિયા ખાતર ને એમાંથી બચી જાય કે આપણે જમીન ની ફળદ્રુપતા પણ બચાવી શકીએ. જમીનને પણ બચાવી શકીએ ને આપણે સ્વચ્છ ખોરાક ખાઈ શકીએ. અત્યારે એક સર્વે આવ્યો છે ગામડા માટે કે ગામડામાં ઉગેલું જે કોઈ વ્યક્તિ ખાય છે. મીસ કે શાક ને એવું તો એ લોકો ને એશી ટકા કેન્સર હોય એનું રીઝન એ કે એ લોકો ફટાફટ બધું પકાવું સીઝન વગર નું ખાવ એ લોકો એ વસ્તુમાં પ્રયાણ કરવા રહ્યા કરવા મહિના છે. એના કારણે શું થયું પોતાને પોતાના ઝેર નડી ગયું અત્યારે એશી ટકા ગામડામાં કેન્સર ના કેસ છે મને એમ લાગે છે. કે પ્રદુષણ ના કારણે રોગ તો ગંભીર થઈ શકતે પણ એમાંય સાથે જો તમે આમાં કેર નહી કરો તો વારંવાર કઈક ને કંઈક એવી સમસ્યા ઉભી થશે કે જેના કારણે માણસ નું જીવન જોખમ મને તો એવું લાગે છે હવે આ તમે કઈ કેવા માંગો છો બીજું
ના ના તમારી વાત એકદમ સાચી છે પણ આપડે હવે આ ફોન પરથી એટલું વિચારે કે આપણાથી જેટલું ચેન્જ થતું હશે કે આપડે આપણી જિંદગી માં સુધારો કરીએ એ આપડે આજથી શરૂ કરી દે કે આપણે નાની નાની વસ્તુ આપણે સુધારશું તો આપણા છોકરા શિક્ષણ આગળ આગળ થોડુંક વધારે થશે તો આપણા માટે જ સારું છે સમાજ માટે એવું આપડે આજથી નક્કી કરીએ આ ફોન પછી થી બરાબર છે ને
સાચી વાત છે ચલો તમારી સાથે વાત કરવાની ખુબ મજા આવી.
આવજો
આવજો